હલો,
હલો,
હા કેમ છો?
બસ બસ બોલો બોલો શું કરો છો સાંજના? ચા પાણી હોય છે તમારે?
અરે જોબ ઉપર છું, હ ચા પાણી તો પી લીધા.
ઓહો અમારે હજી બાકી છે આજે અમારે મોડું થઈ ગયું.
એવું છે હ હા સારું કેવાય.
એને ટ્યુશન મૂકીને આવી અને મને યાદ આવ્યું કે મેં કીધું થોડીક દીકરી વિશે ચલો તમારી જોડે વાત કરું કેમ કે આજ આખો દિવસથી મન ઠીક નહોતું. અને થોડીક ફ્રેશ થવું હતું. તો તમારી યાદ આવી મને કે તમારી જોડે વાત કરો ને તો થોડુંક મન હળવું થઈ જાય છે મારું. તો મેં કીધું ચલો છોકરીઓ છોકરીઓ માટે વાતો કરીએ દીકરીઓ માટે એમ. દીકરીઓ કેવું આપડે ઘણો મમ્મી આપડા હોય, દીકરીઓની એક આપડી જે આમ શું કેવાય અ ભારતીય સંસ્કૃતિમાં એક અલગ જ છાપ છે દીકરીઓની એની એક પ્રતિભા અલગ છે. અત્યારે ઘણું બધું સારું છે પણ પહેલા નત જમાનામાં તમે જુઓ ને તો દીકરી ને દીકરા વચ્ચેનો ભેદ એટલી હદે હતો કે દિ દીકરીઓ ને તો કંઈક અ મેં સાંભળેલું છે એક દૂધ પીતી કરી દીધા મતલબ જન્મતા વેત બિચારીને અ ખબર નહી શું કરતા હતા પણ એ દૂધ પીતી કરી દીધા એટલે ટૂંકમાં એને મારી નાખતા એવું મને ખ્યાલ છે. એટલે કે દીકરીઓ ઘરમાં એમ કે એના કરતા દીકરા હોય તો વંશ વેલો ચલાવેને એવું બધું, મેં સાંભળેલું ને હવે અત્યારના જમાનામાં તો લોકો લ્યો ખાસ કરીને દીકરીઓ જ ઈચ્છે છે એમ કે આમ શું કેવાય બુઢાપાનો ટેકો હોય ને તો એ દીકરી ટૂંકમાં. ભલે ને સાસરે જતી રહી હોય તો એ મા બાપ ને એમ થાય કે ના ભાઈ દીકરી આપડે આપડા મા ટે હાજર છે ગમે ત્યારે દીકરાને તો વઉવ આવી જાય ને અત્યારના જમાનામાં ઘણી બધી તકલીફો ધીમે ધીમે ધીમે વધતી જાય છે ન્યુક્લયર ફેમિલી થ તા જાય છે તો શું કેવું છે તમારું?
હા એ તમારી વાત સાવ સાચી છે. કે એ અ અ તમે જે વાત કરી વાત તો મને પણ ખબર છે કે દીકરીને દૂધ પીતી કરી દેતા અને જેના ઘરમાં દીકરીઓ વધારે હોય બે થી વધારે તો પણ બધાને ટોકવામાં આવતી એની માં ને કે તારે તો દીકરો નથી તારે તો દીકરી છે અને એની બ કેવાય ને કે એક વેલ્યુ હોય છે દીકરો એ ટલે ઈ મા બાપની વેલ્યુ થાય અને દીકરી તો કોઈ એની વેલ્યુ ના કરે અને અ જોવા જઈએ તો દીકરી જ એ કે ય મારું મનથી કેવું એવું છે કે દીકરી જે છે કે જે મા બાપ પરિવાર ને જોડીને રાખે છે અને દીકરી બે પરિવાર ને જોડીને રાખે છે. તો દીકરીનું સન્માન તો દીકરા કરતા વધારે હોવું જોઈએ.
હા, ખરેખર સાચી વાત છે.
હા અ ને દીકરી એક આપડા ઘરનું એક કહેવાય ને કે એ એ હમ્મ ઘરની એક લક્ષ્મી છે દીકરી ના હોવાથી ઘર એક ખીલી ઉઠે છે. આમ કેવાય ને કે ઘરમાં એક કસતું ખૂલતું ફૂલ રમે છે એવું લાગે જો દીકરી ઘરમાં હોય ને તો.
હા ખરેખર સાચી વાત છે તમારી. દીકરી હોય એટલે આમ આમ જાણે આમ પેલું એકદમ ક ખુશહાલી ભર્યું વાતાવરણ હોયન નો ડાઉટ દીકરો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં પણ જે લોકોની પેલા ના લોકોની જે વિચારસરણી હતી ને એ જોઈને મને વિચાર આવે કે કેમ આવું હશે એમ કે દીકરો હોય છે તો એમ કે અમારો વંશ વેલો આગળ વધ કે દીકરી તો શું પરાયા ધન એમ કરીને એમ કે પારકી લક્ષ્મી કે પારકી છે છોકરી તે જતી રહેશે એમ કરીને એમ અને અત્યારે આમ જમાના સમાજમાં આમ પહેલેથી જ અત્યારે પણ એજ છે કે દીકરી એટલે એક લક્ષ્મીનુ સ્વરૂપ છે કોઈક ના ઘરમાં વહુ બનીને જાય છે તો પણ ત્યારે એને વહુ તરીકે લક્ષ્મીનું જ સ્થાન મળે છે એમ એટલે ઈ રીતે જોવા જાવ તો એક દીક રી નો જન્મ અ ઘર માટે એક અમૂલ્ય ભેટ છે અને મને તો મારા ઘરે દીકરી છે ને એટલે થોડીક હું સ્વાર્થી પણ બની જાઉં છું. મને તો એમ થાય કે દીકરી એના ત્યાં જ જન્મે છે જ્યાં એ લોકો સાચવી શકતા હોય એમ દીકરીને સાચવી આમ પણ અ એ અગ અ થોડીક મુશ્કેલી તો છે જ એકચુઅલી દીકરીને સાચવી એટલે તો મને તેમ જ થાય કે જ્યાં સાચવી શકતા હોય ને જે પરિવાર ભલે ગરીબ કે અમીરની વસ્તુ નથી પણ એ ય એક જેને ટૂક મારા હું સ્વાર્થી છું દીકરીને સાચવી શક હેને ત્યાં એનો એને જન્મ મળે એમ શું કેવું છે તમારું?
એ વાતતુ સાવ સાચી છે મારા રૂવાટા ઉભા થઈ ગયા.
કેમ કે હું પણ એક દીકરીની જ માં છું એટલે અ હું સમજી શકું છું તમે જે કેવા માંગો છો તમે જે કેવો છો એ કેમ કે દીક દીકરીને એ વસ્તુ સાચી છે કે સાચવી અને આ જમાનામાં દીકરીને મોટી કરવી અઘરી વસ્તુ છે કેમ કે અત્યારે જે રીતે જમાનામાં. બધું ચાલી રહ્યું છે કે આપણે કોઈ ઉપર વિશ્વાસ નથી કરી શકતા આપડી દીકરીને કોઈ પાસે મુકવામાં. એટલે અ ઈ બાબતે દીકરીને એક તો મોટી કરવી બો કઠિન વસ્તુ છે અને બીજું ઈ છે કે વસ્તુ તમારી સાચી છે કે એક અ દીકરી છે તો મારા પાસે અત્યારે દીકરી માટે કેવાય ને કે? અમ. અમ. બોલો બોલો.
હે-હે-હે દીકરી વિષય જ એવો છે ને કે આપડે એમાં આમ આમ આપડી આપણે લાગણીશીલ બની જઈએ એવન આપણી આંખો પણ ભીની થઈ જાય એમ કેમકે એ વ્યક્તિત્વ જ એ નામ એ સંસ્કાર દી દીકરી ને તમે જોવો ને એ વસ્તુ જ અલગ છે કે આપણને તરત જ આમ ઇમોશનલ કરી દે એમ. દીકરી ને લીધે ઘરમાં આખું આંગણું એટલું હરય્યું ભર્યું રેયને આપણુ એમ અને અત્યારના જમાનામાં હવે તો દીકરીઓ ક્યાંય પાછી નથી પડતી તમે ગમે તે ક્ષેત્રે જોઓ બધે જ પોતાનું નામ એને રોશન કર્યું છે એમ દરેક જગ્યાએ દરેક જગ્યાએ બધી દીકરીઓ આગળ છે ને હવે તો ભણવામાંય કેટલી આગળ રહી છે ને દીકરીઓને અત્યારેના એ જમાનામાં જો તમને કદાચ જો ખ્યાલ હોય ને તો લગ્ન જીવન લગ્ન ની વાતો આવે છે ને છોકરાઓના ત્યાં તો હવે હજાર છોકરા હવે આઠસો છોકરીઓ થઈ ગઈ છે. એટલે એમ થાય ને કેલા જાણે દીકરીઓની અ માંગ વધી ગઈ છે ડિમાન્ડ વધી ગઈ છે એના જેવું છે. હેને.
હા એ વસ્તુ તમારી સાવ સાચી છે. અને આપડે જોઈએ તો દીકરીને પેલા હા કેવાય ને પેલે થી ને જ પ્રથા કોને ચાલુ કયરી છે શું છે એજ નથી આઈડિયા કે એ દીકરીને કેમ ઘરમાં રાખવામાં આયવી કેમ એના ઉપર આટલું બધું ટોર્ચર કરવામાં આવ્યું કે હજુ પણ આપણા દેશમાં અ આપડે છોકર્યું એટલી હજુ સુધી એ એટલી આગળ નથી વધી શકતી કે જેટલું એક છોકરાને માન સન્માન મળે છે એક છોકરો જેટલું આગળ વધી શકે છે હજી બધા કેવાય ને છોકરીઓ હજી સ્ટ્રગલ કરે જ છે. જો એ ગમે એ ફિલ્ડમાં આગળ વધે ને તો એના ઉપર બોલવામાં આવે છે જો આ એકલી છોકરી આમ જાય છે એકલી રીયે છે. એ તો દૂર રીયે છે એ હોસ્ટેલમાં રીયે છે. બહાર ગામ એકલી રેય છે ને બહુ બધા સવાલો એના ઉપર ઉપા અહ ઉપાડવામાં આવે છે. કે જેટલું દીકરામાં નથી એ લોકો એટલું બોલતા હોતા અને દીકરીઓ એટલી કાબલ હોય છે કે એ એના રીતે આગળ વધે છે. ને અત્યારે તો જોવા જઈએ તો દીકરી કેહવાય ને કે એકે વસ્તુ એવી નથી કે દીકરી નથી કરી શકતી. દીકરી ઘર સંભાળી શકે છે બાર જોબ કરી શક કે છે અને લગ્ન થઈ ગયા છે. તો બાળકોને સંભાળીને પણ એ જોબ કરે છે ઘર સંભાળે છે ને બધુ ઈ કરી શકે છે. તો કેમ આ પાછળ રાખવામાં આયવી છે દીકરીઓને હંમેશા. ને હજી આપડા દેશમાં બઉ છે કે હજી દીકરીયોને એટલું માન સન્માન નથી મલતું હતું.
તમારી વાત ખૂબ જ ખરેખર સાચી છે એ તો એક દુઃખદ જ વાત છે મતલબ એક વિચારવા જેવીજ બાબત છે કે આટલો જમાનો આગળ વધી ગયો છે ને છતાં પણ અમુક પછાત વિચારસરણી જે નિમ્ન કક્ષાની વિચારસરણી હોય ને એવા લોકોએ એટલા બધા છે હજી બી. કે દીકરીને જાણે સાપ નો ભારો દીકરી આય. આમ જાણે કેટલાય નિશાસા નાખતા હોય છે અમુક લોકો ઇવન જે દીકરાની માં છે એટલે સાસુ જે ઘરમાં વવું ગઈ છે એ સાસુ ને પણ ઘણી વાર એમ થાય કે આપણે દીક રી જણી દીધી એમ, જાણે સુઈ ખોટું કરી નાખ્યું એમ એ પોતે એ નથી વિચાર નથી કે એમના કુખે કોક દીકરી જન્મી હશે એ પોતે એક દીકરી તરીકે જન્મ્યા છે. આવનારી વહુ જે ઘરમાં છે એ કોઈક ની દીકરી છે તો મને એમ ખરેખરે આમ આપડે આમ થોડાક ઇમોશનલ થઈ જાય, સાલુ દીકરી માટે થઈને કેમ આ લોકો આ આવરી વિચારસરણી ધરાવ તા હશે. હું મારી વાત કરું ને પર્સનલ તો મારા લગ્ન થોડાક મોડા થયા તા. હ અને હું મ બઉ એક એજ પછી થાય ને એટલે પછી એમ થાય કે બાળક વહેલું થઈ જાય તો સારું તો મારા લગ્ન બે હાજાર પંદર માં થયા હતા અને પછી અમે સોળમાં અમે એવું ન કી કર્યું હતું કે ભાઈ આપણે બાળક લાવી દઈએ કેમ કે મારી ઉંમર એ ટાઈમે કઈ બત્રીસક વર્ષની હતી. એટલે પછી એમ કે ખોટી વધારે રાહ ના જોય એટલે જયારે પણ એવું વિચાર કરો ને ત્યારે અમે બંનેને મારાને મારા હસબન્ડ ને બંનેને એમ જ હતું કે પેલા ખોળે દીકરી આવે ને તો વધુ સારું એમ, એટલે અમે એવી પ્રાર્થના કરી હતી ને એવી ઈચ્છા પણ હતી. પછી તો ભગવાન આપણને જે આપણું જ સંતાન છે દીકરો હોય કે દીકરી. તો મને યાદ છે મને થોડી તકલીફ હતી તો અ અ ડિલેવરી સમયે મારે થોડાક કારણ સર ટેકનિકલ ઇસ્યુ હતા શારીરિક થોડાક. તો મને ત્યારે ડોક ટરે એવુ કીધું કે ભઈ તમારે સીઝરિયન કરવું પડશે તો જયારે સીઝરિયન થતું તુ તો હું અંદર પર પન ભાનમાં જ હતી અને જયારે એ કાપો મૂકે પેટ ઉપર અને જયારે એણે બાળક ને બહાર કાઢ્યું ને તો એનું જમણું બાવળું પકડીને ડોક્ટરે એને બહાર કાઢ્યું તો એનો આ ખું માથું વાળ થી ભરેલું હતું એકદમ જ. અને હું ભાનમાં હતી મેં જોયું ને તરત જ એટલી પેઇનમાં પણ હતી છતાં પણ મેં ડોક્ટરને તરત પૂછ્યું મેં કીધું દીકરો છે દીક રી છે એટલે ડોક્ટર તો તરત હસ્યા પેહલા મને જવાબ ના આપ્યો મને કે કેમ મને કે દીકરી છે એટલે હું તરત જ આમ માથું થોડુંક આમ માથા ઓશિકા પર મૂકી અને આમ થોડીક હસી નાકમાં પાણી આઈ ગયા. તો ડોક્ટરે હસો માંડ્યા કે બેન ઘણા લોકો ભાગ્યે જ આવું પૂછે છે દીકરી જોઈને એમ ખુશ છે જે દીકરી માટે એમ. એટલે મને અત્યારે એ વિચાર આવી ગયો હ થોડીકમ ઇમોશનલ થઈ ગઈ. કેમ જે ઈચ્છીે આવે ને ઘરમાં તો એટલી આપણને આમ આનંદ થાય ને એમ.
હા એ વસ્તુ તમારી સાવ સાચી છે. કે મારે પણ એવું જ હતું મારે પણ અહ સીજરસ થયું છે. અને અહ જેમ કે અહ તમને કહી દીધું તો સારું કેહેવાય પણ મેં પૂછછું હું પણ અહ શું કેવાય હોશ માં જ હતી બધી રીતે હું જોતી જ હતી મારે તો એ કેહેવાય કે આખું ઓપરેશન મેં જોયું એ લોકોએ મને કઈ ઓઢડ્યું નહોતું એટલે આખું ઓપરેશન જોયું મેં કયું મશીન લગાવું શું થયું આ તે અને જેવી રીતે મારી દીકરી બહાર નીકળી મેં પૂછ્યું શું અહ શું છે એ લોકો એ જોવા ન દીધું ને વાત એ લોકોએ ના કીધું મને આ તો મને બાર લઈ આવ્યા પછી હા મને કીધું કે દીકરી આવી છે એમ. તો હું પણ કેવાય ને કે મને પણ એક કેવું હતું કે મારે એ દીકરી જોઈ છે. તો દીકરી આઈવી હું બહુ ખુશ છું અને હું તો સાચું કો તો મારી દી કરી આવી પછી મારો જન્મ જે થયો છે કે જેના લીધે હું બહુ ખુશ રહું છું એની સાથે અને કેવાય ને કે એક દીકરી સાથે આપડે જેવી રીતે આપડે કનેક્ટ થાય એ તો કેવાય ને કે એને આપડે બધું શેર કરી શકીએને એક દીકરી પણ એવી છે કે જો અત્યારે અહ હું જો કઈક અહ થયું હોય મને કે હું શેડ હોય કે કઈ પણ રોતી હોય તો એ તરત આવી જાય કોઈ ના હોય પેલા એ આવે. કેમ મમ્મી શું થયું તમને. કેમ રહો છો હક કરી લે. અને એવું કરે તો એમને એમ થાય કે મારે મમ્મી છે. એવું થઇ જાય મને.
ખરેખર સાચી વાત છે એમ દીકરી હોય ને એટલે આપને એક બેહેન એક માની ઊંફ ખરેખર મળી રહે છે. મારી દસ વર્ષની જ છે દીકરી પણ મને ઘણી વાર તમે જે કીધુંને સેમ આજ એક્સપિરિયન્સ આપડે ઘણી વાર દુખમાં હોઈએ ને તો આપણને અને એવું હક કરે પોતે વાત કર ત ઇમોશનલ થઈ જય છે એમ કે આપણને એટલી ઊંફ મળી જાય ને કે મમ્મી આપડાથી દૂર હોય ને પણ એમ થાય